ત્ર
હા મિત્રો વરસાદ નો માહોલ છે, તો તમે મિત્રો કઈ. કઈ પાર્ટટી પીટી રાખો મિત્રો ભજીયા ને એવું કઈ બનાવવાનું.
હા મિત્ર એ તો રાખવાની જરૂર છે, એવું લાગતું છે. બેંમાં મિત્રો સારું છે, ને.
હા મિત્રો તબિયત બે ત્રણ દિવસથી તબિયત એટલી ગંભીર હતી કે તમને તો ખબર જ હશે કે પથારી માંથી. ઉઠવાનું બી પેલું નહી થાય ને. થોડી એટલી બધી મતલબ ગંભીર હતી કે તમને ખબર છે, થોડી. તો મિત્રો ખુબ જ મને ગંભીર. બીમારી હતી થોડી એટલે કે થોડી તબિયત સારી ન હતી.
અને મિત્ર તમે જે મને આટલી હેલ્પ કરી એ એના બદલ મિત્રો તમારો આભારી છું મિત્ર.
હા મિત્ર તો મિત્ર. આજે તો મને આપણી બાળપણની યાદો વિશે તો મને થોડું જણાવીશ મિત્ર.
હા મિત્રો ચોક્કસ કારણ કે મિત્રો તમે આ ટોપિક લઈને મને મારી. દિલની વાત જાણી લીધી હા મિત્ર કારણ કે મિત્ર. આ ટોપિક છે, એવો ટોપિક મામૂલ ટોપિક નથી મિત્ર કારણ કે. હ આપડી ની યાદ હોય એટલે મિત્ર આપણા આંખમાંથી આસો આવી જાય. કારણ કે મિત આપે જયારે નાના હતા. ત્યારની વાત છે, એટલે જયારે મિત્રો હું નાનો હતો ત્યારે આવું મને.
ઘરે બે ત્રણ જોડ હતા પરંતુ એ ભીના થઈ જાય પછી મને જે નાલો હતો. એટલે બોંધ ન હતો એટલે પછી મારે કપડાં વગર જ ફરવું પડતું હતું. તો મને એટલું મને ગમતું હોય છે, કે ખુલ્લું ખુલ્લ લેવું. અને નાવાનું જમ ત્યારે બી ખુદ. નદી માં કૂદી પડું અને મસ્ત નીકળીને ઘરે ચાલ્યા કરું એટલે ખુબ જ મને એવું. લાગતું હતું કે જયારે હું સ્કૂલમાં જતો હતો ને. ત્યારે જ કપડાં વાપરતો હતો તમને ખુબ જ. રોમાંચક લાગતો હોય છે, આગળ જણાવતા તમને. આગળ વાત વધારતા તમે આના વિશે થોડું વધુ માહિતી આપજો.
હા મિત્ર બાળપણની યાદવ વિશે તો હું તમને એટલું જ જણાવીશ કે.. આપણે બાપણની યાદો છે, તો આપણા જીવનમાં. હમ શું કેહેવાય આપણે જીવનને તાજગી બનાવે છે, મિત્ર ને. મિત્રો એ કે બાળપણને જયારે આપણે યાદવ આવે વિચાર કરીએ ત્યારે બાળપણમાં. આપણે કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની જરૂર હોતી નથી માત્ર મિત્ર. રમવાનું જમવાનું અને બસ ભણવાનું મિત્ર જોડે હસવાનું. અને આપણે એવું વિચાર કરીએ તો પરિવારમાં આપણે પ્રેમ ભર્યું. એકબીજા જોડે મસ્તી કરો અને એજ મિત્ર. આનંદ અને ઉત્સવમાં આપણે મનાવી હોય છેએ મિત્રો. મને તો મિત્ર બાળપણ ના દિવસો એટલા બધા યાદ. બતાવે છે કે શું ના શું કરું. શું નહી એ મિત્ર હું તને કેવી રીતે ગણાવ શકું મિત્ર. એમાં તો તને એજ જણાવી શકું કે શાળામાં આપણે રમત રમતા હતા ને મિત્ર તો એ રમતમાં કોઈ જને વાગી જાય તો એ કેવી રીતે ટીચરોને ન બતાવાનું અને પછી થી આપણે કોઈ કોઈ ગંભીર મુશ્કેલી માં આવી જાય તો છતાં પણ આપણે શિક્ષકોને ના બતાવીએ અને મિત્ર એ જયારે આપને એ મેં તો મારા જીવનમાં એવું વિચાર્યું કે મિત્ર જે આપણી યાદો છે. મને તો સૌથી મજા જય્યારે આવે જય્યારે મિત્ર આપણે વેકેશન સામે આવતું હોય કે દિવાળીનું વેકેશન પછી મોટું વેકેશન એ મોટું જયારે આવતું હોય મિત્ર ત્યારે મને ખૂબ આનંદ અને પ્રેમનો પાર જ નહીં રહેતો કેમ કે એમાં ઘરેથી સ્કૂલમાં નઈ જવાનું ખાલી ઘરે જ રમયા કરવાનું બસ અને હજુ મને તો એક મિત્ર એ યાદ આવે છે કે આપણે જે બાળપણમાં હતા ને આપણે દાદા દાદીઓ આપણને બેસાડીને અમ કેતા હતા કે વાર્તા અને વાર્તા જાદુ જાદુ પૂછડી વાળી વાર્તા જાદુઈ સડીીની વાર્તા એ મિત્ર બહ ગજબ નું મિત્ર છે. અને હજુ તો આપણે હજુ મને તે મિત્ર યાદ આવે છે કે આપણે જયારે બાળપણમાં હતા ત્યારે આપણે કેમ હોડી બનાવીને અને પછી આમ કાદવમાં ને પછી કેમક નાના નાના ઝરણામાં ને એમ કરીને મિત્રો આપણે હોડીઓ બનાવીને મૂકતા પછી આપણે કાદવ હોય કે કીચડ હોય તો પણ આપણે ક્રિકેટ રમતા અને પછી આપણે મારું તો એક ફેવરેટ એટલે કે હું તને કહી શકું તો આપણે સંતા કુકડી સંતા કુકડી મને એટલી મિત્ર ગમતી હતી કે એનો ન પૂછ્યો વાત કેમકે એ સંતા કોકણીમાં કોઈને કોઈ અને અમારા એટલે મેં વિચાર કરું તો મેં જયારે સોતાક કોોડી રમતો હતો. ત્યારે કોઈને કોઈ અમા સામે આવે તો એ પાકું રડી રડીને અમે રડી ને લડાઈ ને એ બધી રમતા હતા ની અંદર અને સાથે સાથે તને મિત્ર વાત કરું તો અમ જારે તહેવારો આવતા હતા મિત્રો ત્યારે તહેવારોમાં મમ્મી અને પપ્પા જોડે બજારમાં જવાનું જેમ કે દિવાળી હોય ઉતરાયણ હોય હોળી હોય એવા તહેવારોમાં પણ મિત્ર ખુબ જ મજા આવે અને એમાં જો હોળી હોય તો ભીચકારી લય ગવાની દિવાળી હોય તો નાના નાના ફટાક કકડા લઈ માગવાના અને એમ કરી ઉત્તરાયણ હોય તો પતંગ તો મારા ઘર દસ પંદર પડેલીજ હો જેના કારણે એટલો મને આનંદ થતો ને અને એના કરતા તો વિશેષ કે અ ઉત્તરાયણમાં તો તલ ના લાડુ એ ફેમસ એમ કહેવામાં આવતોું અને જેમ નવરાત્રી મિત્ર આવે ને નવરાત્ર્રીમાં તો કેમ કે ગુજરાતીઓને કેવાય ને કે રસ ગરબા ફેમસ છે. તો એમ બહ પેલા તો કઈ બહ મજા મિત્ર અને કોઈ જાતનું કઈ પણ નઈ અને બધા સગા લોકો સગા વાળા નેને એવું મળવાનું જવાનું થાય. તો બહ ખુબ આનંદ અને પાર જ ન રહેતો હતો મિત્ર તો એમાં તો મિત્રો શું ખાશે એના વિશે જાણવા માંગે છે
હા મિત્ર તમારી વાત ખુબ જ સાચી છે અને તને મિત્ર આટલી
એના વિશે મિત્ર હલો મિત્ર એના વિશે તો ખાસ શું જણાવવા માંગે છે તો મને થોડું કહી શકે
હા મિત્ર ચોક્કસ અને મિત્રો તમે જે આટલી સરસ વાત કીધી તો મિત્રો મારા થોડા આંખ માંથી આંસુ પણ આવી ગયા કારણ કે મિત્ર અમે જયારે નાના હતા મિત્ર જય્યારે અમને સ્કૂલમાં એટલે કે અને બાલવાડી જે હતી અમારે ત્યાં મેં જતા હતા પરંતુ મારી ઈચ્છા એવી હતી કે હું પણ જે વિદ્યાર્થીઓ એટલે કે જે પણ છોકરા છોકરીઓ જે જે નજીકની પ્રાથમિક શાળા હતી ત્યાં જતા હતા તે એ લોકોને જોઈને મિત્રો મારા દિલમાં એવું થતું કે હું બાલવાડીમાં નહી જામ અને જે પણ સ્કૂલ છે ત્યાં જ જામ તો એ લોકો સાથે હું જતો હતો અને એ લોકો સાથે ત્યાં જઈને એ લોકો જોડે બેસતો ત્યારથી મને ધીરે ધીરે મને થોડું થોડું સમજવા લાગ્યું એટલે કે જે પણ ત્યા શીખવતા હતા એકડા અને એક બારાકસરી કકા જેવું જે શીખવતા હતા એમને ધીરે ધીરે મને ધીરે ધીરે એટલે કે ખુબજ ધીરે ધીરે સમજ પડવા લાગી. અને મિત્ર તમારી વાત એકદમ સાચી છે કારણ કે મિત્ર તમારી જે ફેવરટ રમત છે એ મારી પણ જોરદાર અને બહ ભયાનક રમત કારણ કે મિત્ર એ ભયાનક એટલા માટે કીધું કે મિત્ર એક વાર ઘટના બનેલી એટલે હું ભયાનક શબ્દો વાપરુ એના માટે મિત્ર એની પાસડ ની સ્ટોરી છે તે જાણવા માગુ છું કારણ કે મિત્ર અમે જે જગ્યાએ આંબા પીપડી રમતા હતા મિત્ર એક જગ્યાએ એ એવું હતું કે જે જમરૂક હતું જમરૂક હતું અને જમરુક પરવતા હતા અને જે જમરૂક નો મિત્ર જે વાળ હતી એનો માલિક મિત્ર એ ખુબ જ ખૂબ જ એટલે કે ખૂબ જ પેલો ગુસ્સા વાળો હોય છે. તો મિત્ર અમે રમતા હતા અને એ રમતા રમતા માજ એ માલિક વાળીમાં અચાનક આવી ગયો અને અમને બધાને ત્યાં જોઈ લીધું તો મિત્રો બધા જે મારા મિત્ર લોકો એ બધા જ ચંપલ વગર ભાગવા લાગ્યા બધા એકબીજાને એકબીજાની ચંપલ જોય હોધ્યા વગર ભાગવા લાયગા કે મિત્રો ત્યારે એવું થયું કે મિત્રો એ બધાને પાસળ દોડવા લાગ્યો અને અમે આટલા બધા ગભરાઈ ગયેલા કે ખુબ જ ગભરાઈ ગેલા તો મિત્રો તમારો પણ જો ના નાના હતા ત્યારે બાળપણની યાદોમાં કઈ એવું ભયાનક થયેલું કે તમે હજુ સુધી તમને યાદ હોય એવું કઈ
હા મિત્ર તમે ક્યું તેતો તદ્દન વાત હાચી છે કેમ કે મારા જીવનમાં પણ એક મોટી એમ તો ઘટના પર બની હતી જેના કારણે અમે એમ તો બાળપણની યાદોમાં એમ તો આપણે અફસોસ ના કરી શકાય પણ એમ અફસોસ કરવા જેવી વાત હતી કેમ કે જે તમે વાત કરી જેમ કે આ આંબડી પીપળી રમતા હતા અને અચાનક અમે જાંબુડાના ઝાડ પર ગયા બધા લોકો સાથે બધા મિત્રો મળીને જાંબુ ના ઝાડ એટલે જાંબુડા ખાવા ગયા હતા ને ત્યાં અચાનક તે જાંબુડા નો માલિક આવી ગયો અને અમે ત્યાંથી બધા લોકો ભાગ્યા, પણ એક મિત્ર એવો હતો કે, જેના થી ન ઉતરી શકાય, ને ઉપર ચડી શકાય. તો એ મિત્રને પકડી લીધો, અને કે છે કે આ બધું શું કર્યું સે તમે લોકો એ, એમ કરીને બધા કેચાય કેતા હતા, પણ પછી એ મિત્ર ઉપરથી ફટાફટ કૂદી પડ ગયો, ને એ મિત્ર નો હાથ તૂટી ગયો મિત્ર. પરંતુ મિત્ર બાળપણની યાદોમાં હું તને ખાસ જણાવીશ તો એવું છે કે, જે માલિક હતો. એને અમારી ચંપલો બધી કાપી નાખી હતી, અને એમ કરીને અ ખુબજ મજા આવી હતી, પરંતુ મિત્ર એમાં બાળપણમાં આપણે આજનું આપણે બાળપણ વિશે વિચાર કરીએ મિત્ર. તો આજનું બાળપણ આપણે આજુબાજુના ટેકનોલોજી, એટલે કે મોબાઈલ અને, વોટસોપ અને કોમ્પ્યુટર અને એમ કરીને, એ ઘેરાયેલો છે મિત્ર, અને જેમ આપણે એક વીતે વિચાર કરીએ તો. અમ, જેમ બાળપણમાં આપણે પાઠ ભણેલા હોય, એ આપણે જીવનના છેલ્લા શ્વાસ સુધી આપણે મિત્ર યાદ રે છે. સારું મિત્ર, તો તમે આટલો બધો તમે મને સમય આપ્યો એના માટે હું હૃદયના ઊંડાણ થી હું મિત્ર તારા આભાર માનું છું.